હેલો
હલો
કેમ છો મજામાં
હા બસ મજામાં તમે કેમ છો
હુ હ બસ-બસ. કઈ નઈ મજામાં કઈ બેઠતી ને અમારે અયા લાઈટો બરાબર ની ગમી લાગે છે ને તો કીધું શું કરું એટલે મે ફોન કરી લાવ એટલે
હા એવી કેવી જતી રે લાઈટ
અરે અમારે અહીંયા અમારે અહીંયા ગરમી વધ વધી ગઈ છે અને ખબર નહિ પેલા નતું આટલું બધું પણ હમણાં ની છે ને બહુ એમ લાઈટ ફટ લઈને જતી રહે છે અને આ જે ગરમી છે સી પંખા વગર તો રહેવાતું નહી એવું થઇ જાય છે.
હા એ પણ છે સાચી વાત છે તે
તો કેટલું ફોર્ટી સેવન ફોર્ટી ફાઈવ ડિગ્રી સેલ્સિયસ અત્યારે તો હોય છે એવું થાય છે.
હા ગરમી તો બહુ જ છે અને પ્રદુષણ બી કેટલું હોય છે બાર રોડ પર
એના લીધે તો ગરમી વધે આપડે આપડે ગમે તેટલી ફરિયાદ કરીએ ને આપડે ગમે તેટલું કહીએ કે ગરમી ગરમી પણ જે કારણ પણ તો આપડે જ છે ને પ્રદુષણ ન ના તો બધું થાય છે એમ મુ કારણ જે
હા, એ પણ છે.
તો
હા.
પછું આપડે સરતા નામે વિકા નામેક વૃક્ષ કાપ આપવા છે. એટલે પછી એના લીધે હા બાકી તમે ગામડામાં જઓ તમે જુઓ ને તો તહીં છે ને તમને એકદમ ઠંડક લાગશે.
હા.
તમને એવું ફીલ થશે કે જીવન આ છે. કારણ કે તહીંયા અહ વૃક્ષો લીધે છે ને તમે લીમડા નીચે જ ને અહિયાં અહિયાંયા તમારા આમ પંખા વગર સુવાય ન અહીંયા તમે દિવસે કે રાત્રે લીમડા નીચે સુઈ જાવ ને ગામડામાં તમને તમારી ઊંઘ એટલી એટલું મસ્ત પવન આવતો હોય ને અને તો દૂર દૂ ના જાડવા દેખાય છે ના કઈ એટલે પછી એવું થાયને.
એજ ને.
અને આપડે ભલે ગમે તેટલું કે સરકારને આમ તેમ, પણ આપણેે આપડા ઘરથી ધ મુક થાય કે શરૂઆત કરતા, કેટલી વાર કહે છે કે ભીનો કે ન સુખ કચરો અલગ રાખવો, મને ન લાગતું કે આપણામાંથી કોઈ એ ફોલો કરતું હશે.
એ જ સાચી વાત કીધી તમેં.
હા બધું જે આપેલું છે એક જ, કે ડસ્ટબિનમાં બધું એક જ ડસ્ટબિનમાં નાખી દેવાનું એવું.
હા અને અમુક લોકો તો ડસ્ટબિન આ અમક લોકો તો બહાર જ નાખી દે છે.
હા બાળ કચરા
ચનાતા.
એજ ને, અને એમાં કયો વેસ્ટ છે શું છે કા છે કે બીજું કઈ છે પ્લાસ્ટિક છે અલગ કાગળ અલગ, એવું તો કઈ જોવાનું જ નહીિ બધું એકમાં જ ફેંકી ને રસડા ન બી જે, ગંદગી હોય એમાં જ પેક કરીને એમાં ફેંકીને પછી ફેંકી દે.
હા એજ હોય, પછી આપડે બહાર જઈએ ત્યારે બી બધા આજુબાજુ જ કચરો નાખી દે.
હા એજ એજ ને, આના માટે છે ને જો, કડક કાયદા હોય ને, તો આ છે ને થોડું ઓછું થ જાય, મે પી એક વિડીયો જોયો હતો જેમાં. એકાકી લ લાઈન હતી કે સફારી કે અસરની જગ્યા હતી તો ત્યાં છે ને એ લોક કોને અહ લાઈન કરાઈ ને એને થેલી વેલી બધું ચેક કરતા હતા કે કોઈ ખાવાની વસ્તુ કે કોઈ બીજી આ કો લઈ ની જાય એમ.
હા.
આ જોઈને તો આપણ ને એવું ફીલ થાય ચાલ આવું બધે હોય ને તો પછી એ બચી શકાય કે લોકો કરરોના ફેક કારણ કે તમે જેટલી ફરવાની જગ્યા જોશો ને ત્યાં કઈ નાને ક તમને તો પ્લાસ્ટિક વાડી જશે યા તો બીજું કઈ મળી જશે પછી આપણને ત્યાં જવાની ઈચ્છા બી ના થઈ જાયને જોવાની એમ.
હા, એટલે જ ને.
અને મોટા મોટા તમે જોઓ તો કચરાના ઢગલાના જમ્પિંગ ઝોન્સ હોય છે આખા પહાડના પહાડ એવા આખા મો ટા મોટા કચરા આવે એના લીધે એક તો એ સળગાવે સળે પછી એના હોય હવા જે હોય એ વાતાવરણમાં જાય પછી પ ચરવા દેશી બી વસ્તુ છે.
એટલે જ ને એલે પછી સ્ટાર્ટિંગ આપડે જ કરવું પડે બધે સ્વચ્છ રાખીએ પછી જ પછી ગરમી ઓછી થાય.
એ સાચી એજ અને અમીર જો અમરસાર જાય છે. છે બો અ મરસ જાય છે. ગરીબ થતા જાય છે બહુ ગરીબ થતા જાય છે, તો અમે લોકો શું કરે ઘરમાં બેઠા બેઠા એ સીમાં હવા ખાય હવે એ એસી જે હોય એમાં જે સી એફ સી વાયુ હોય એ હવામાં આવે એ હવામાં આવે એ ટેમ્પરેચર વધારે એની અસર કોને થાય બહાર જે બેઠ હોય ગરીબ એની પરારની અસર થાય. એટલે કરે બીજા ભોગવવાનું એવા લોકો જો જેમ જોડે એસી નહી જેમ જો પૈસા એવું છે.
હા અને એના લીધે ઇલે ક્ટ્રિસિટી ભી કેટલી વપરાય છે.
હા એજ ને અને એટલે જ કેપેસિટી બધી બહુ વપરાય ને. એટલે છે ને અહીં હીટ થઈ જાય પેલા એમાં. તો એના માટેને થોડું ઘર બંધ રાખવું પડે તંયા સર્કિટને બધું થઈ જાય.
હમ, અને અત્યારે તો ઈવી ઈવી બાઇક પ્રૃ્ જમાનો છે. એટલે પછી વધુ ઇલેક્ટ્રિસિટી વપરાય.
હા એ પણ, જોકે એક જોતા એના લીધે પ્રદુષણ ઓછું થાય એટલે વાંધો ના આવે. પણ આ પેટ્રોલ હા કારણ કે પેટ્રોલ ડીઝલની બધું, જે ઈંધણ હોય એ આપણે એ કરીએ બરાબર, તો એના લીધે એને જે વાયુ હોય એની અંદર કાર્બન ડાયોક્સાઇડ બધું હોય. હવામાં જાય આના લીધે પાછું તાપમાન વધે એટલે ગ્લોબલ વોર્મિંગ ગ્રીન હાઉસ ઇફેકટ ને બધું જોવા મળે.
મેન તો ઝાડનું જ છે.
હા ઝાડના હ એ તો સાચી વાત છે હ માર તો અહીયાં કેવું છે કે મેં ઉપરના મા ઓછું અત્યારે ત્યાં ઉપરના માળે તો તહીંયા નાનું બઉ બઉ તમે કઈક કુંડામાં કઈક વાઈ શકો એમ. પણ આપણું પોતાનું ઘર હોય ને પછી આજુબાજુ તમા મોટા મસ્ત વૃક્ષો હોય તો કે વુ એવું મસ્ત લાગે.
હા. એજ ને અને એને નીચે આ આપડે બેસે એની હવા આવે તો પછી કેટલું સારું લાગે.
એજ ને અમારો અહિયાં જ જે હું અત્યારે હું આમ છું ને તો હંપ પરસેવા વળી જાય એમ કશું આમ ઊભું જ ના રહેેવાય આમ પંખા વગર. કે કુલર વગર એ સી વગર તો તો જોકે મને તો હવે આદત પડી ગઈ અને તોય હમણાંનુ તો જોકે ઓછું થયું છે પેલા તો બહુ જ પજામ વચ્ચેનો જે ગાળો હતો ને જેમાં બહુ જ ગરમી હતી ત્યાર તો આમ પરસેવો પરસેવો માથે થ
હા અને અમદાવાદમાં તો બોવ જ ગરમી હોય છે.
હા હા અમદા હું તો તોય થોડા આમ અ આ થોડા શહેર થોડા સિટી જેવા એમાં રહું છું પણ જે મોટી સિટીસ છે મોટા શહેરો છે અમદાવાદ, વડોદરા, સુરત તઈની તો વાત જ નહીં પૂછવાની. ત્યાં તમ બપોરે તો વોર્નિંગ આપેલી છે સરકારે કે તમે અગિયાર થી આટલા ટાઈમ સુધી યે ઘરની બહાર ના નીકળશો એમ.
હા કેમ કે હીટ વેવ ભી તયા બહુ હોય.
હા. ત તરત જ તમાર નાકમાંથી લોહી ની તમને ના સમજાય.
હા અને લોકો ચક્કર ખઈને બી કેટલા પડી જાય.
હા ડીહાઈડ્રેશન ને બધું થાય એટલે એવું જ ને. અને પાછું ઉ અમુક જગ્યાએ એક તો ઉનાળો પાછું અમુક જગ્યાએ પાણીની સમસ્યા છે.
જ ને.
તો હવે આવો ભરપૂ
પાણી બધે પોહોંચાતું નથી.
હા એજ ને. એ પેલાનો બી વાંકના કવાય આમા. સરકાર નો બી ઘણો વાક છે એ લોકો વિકાસ વિકાસ વિકાસ નામી ઝાડવા કાપે છે, કો બીજો રસ્તો નીકળતા હોય ને તો સારું છે, પણ આ તો કોઈ જમીન દેખાય છે. ઉપર ઝાડ છે આવું છે તો ઝાડ નીકળી ગઈ વાત પતી ગઈ.
હા અને પ્રાણીઓ માટે તો એ લોકોને તો કઈ ઓપ્શન જ નથી એ લોકો તો ગરમીમાં જ રહે છે.
હા એજ ને પ્રાણીઓ તમે કે એટલા બધા તમે જુઓ તો ચક્કલીઓ દેખાતી ઓછી થઈ ગઈ. કેટલા બધા ઓછા થ ગયા પેલા અમે જે નાના હતા ત્યારે કેટલું બધું, અત્યારે તમને અમુક કારણ કે લુપ્ત થઈ ગયા છે. એટલે પછી એવું જ ને. ના સહન કરું કોઈ બી એ જે પ્રાણી હોય એમની પણ એક લિમિટ હોય ને, તો એ આટલું બધું ના સહન કરી શકે પછી એ લિમિટ ઉપરથી ઉપર જાય એટલે છેલ્લી બજા હોય એલું થઈ જાય એવું થાય. એટલે.
અને ગાય કુતરાઓ બી અત્યારે તો એ લોકો ગરમીમાં કઈ ફરતા તાપમાં ફરતા હોય છે.
હા એજ ને, અને પાછા લોકોને એટલી તકલીફ છે ને પ્રાણીઓથી કે પાંચ મિનિટ પોતાના ઘર આગળ જો છાંડામાં બેઠું હોય ને, તો પણ ગંદુ કરશે આમ કરશે તેમ કરશે એમ કરી નહાળશે.
હા એજ.
અને આમ દૂધ પીવું હોય તમારે ઘરની રખવાળી કરવી હોય, તો તમને ગમે પ્રાણીઓ, પણ જયારે એમની સેવા કરવાની વાર હોય કે એમના માટે કઈ વાર કરવાની વારી આવે તો પછી તમારી ઘરની આગળ ગંદી થઈ જાય આમ થઈ જાય તેમ થઈ જાય એવું થાય.
હા. અમુક લોકો પેલો ચબૂતરા રાખે ચક કલીઓ માટે તો એ સારું કામ કર્યું કહેવાય એ લોકો.
અ હા. હા એ એ સાચી વાત છે. મેં મેં અહિયાં કોશિશ કરું છું પણ હું છે ને અહં મેં કીધું ને એમ કે ઉપરના મળી રહું છું ને, તો થતું નહિ અમુક વાર એવું થાય છે.
હા બરાબર.
કઈ નહી ચાલો આવ તો ચાર થો લાઈઇટો આઈ ગઈ હસ. સારું ચલો મે હ કામ કરું તો. બરાબર મળીએે મળીએે હા.
નહીં મમ. મૈ બોલ રહી થી કે મમ્મી